હાલો હાલો હાલો અવાજ નથી આવતો બેન તમારો હાલો હેલો હેલો
હા અવાજ આવે
હા આવે છે.
હા હા આવે હા મને આવે છે.
હા કેમ છો તો.
બસ મજામાં જો જમીન વોકિંગ કરતી હતી.
સારું. સારું જમીને વોક કરવું તો બહ સારું હેલ્થ માટે.
હા.
હમ્મ.
છ નોટિફિકેશન.
નહી એનો તો મને આજ ટાઈમ જ નથી મળ્યો પછી અં થોડું કુકિંગમાં હેલ્પ કરતો હતો એવું બધું કરતો હતો પછી પપ્પા સાથે બેઠા હતા એટલે નોટિફિકેશન વાંચવાનો ટાઈમ મળ્યો નથી હમણાં વાંચવાનો હતો બસ હવે.
અરે અરેા એટલો તારે ટાઈમ જોઈ એમ તો વાતા પાંચ મિનિટ.
બાર પેજ નો. છે.
ઇમ્પોર્ટન્ટ વાંચવાનું હોય ને આપડે.
બધું વાંચવાનું હોય ઇમ્પોર્ટન્ટમાં કઈક છોટી જાય એમાં જઈશું હ.
હા તો તારે ફસ્ટ ટાઈમ છે તો આખું વાંચી જવા તો નોલેજ જાણકારી મળે ખાલી.
હા તે હું વાંચી લઈશ હમણાં. તે વાંચી તું નોટિફિકેશન.
ના ના હું તો ઓફિસેથી આવીને ઘરનું કામ જ કરતી હતી ખીચડી બનાઈ. સાક બનાું. કચરા કઢા.
સારું. અમે ઘરે બેઠ. ઠબ છે. અત્યારે ભજીયાને એવું બધું બનાવ્યું હતુ. ભજીયા દાળભાત એમાં ભજીયાનુ બધું કટિંગ મેજ કરી દીધું મરચા ડુંગળીને ચીપ્સને
ઓકે હા
પછી બસ જમીને બેઠા ને પછી કોમલબેન જોડે વાત કરી થોડીક વાર એની જોડે
તો જોઈએ જ
હા નેટ જ જોઈ નેટ ઉપર જ કોલ હોય આ અને નેટવર્ક એ શું તું તારે હજી આવ તો લાગે અવાજ કટ થાય છે તે વચે વચે
હાટ બ્રેક
હા મારો બી થયુ હલો
હા હુમ ડેલ્લી જ હુ ફી છું ચાલશે તને છે ને ત્યારે કાલે કર સુ બીજું શું હોય
ત્યાં થઈ જવા દે અવે આમાં કોલની લિમિટ હય મારે એટલે કોલેજ હું કરી શક વા પછી ક કટ થઈ જાય એટલે વેસ્ટીગ અને આજે અમે પણ લાસ્ટ ડેટ છે આ
હમ
સારું તો વોટર પ્લારકનો પ્લાન બનાવીએ છીએ અમે હા
હે
વોટરપાર્ક નો પ્લેન બનાવીએ છે હમણાં અમે
હમણાં ચોમાસું વરસાદ આવશે હવે
હવે જ છે ઉનાળો છે હજી થોડો ગણો તો જય આવાય હે
હવે આજકાલ જે આવો બે દિવસમાં તો ચાલે નહિતર વીસ તારીખે તો આગાહી કેય છે માણસો વરસાદની
હા તે વીસ તારીખ પેલા જઈ આવ્યા હતા અત્યારે થોડુંક સસ્તું બી હોય તો હું તો જઈ આયવો એકવાર હમણાં વે વેર્લ્ડમાં એટલે મારે કઈ બઉુ ઈચ્છા હોય ને
હા એ રાજકોટ બાજુ આયવું છે કેતનભાઈ
નય નય મેંદરડા સાઈડ એ તો હે
ઓકે હા સાંભળેલું. ઓકેના. હા એ તો મેકઅપ કંપની છે તો, મેકઅપની કંપની છે.
કઈ મેકઅપ ની કંપની છે?
ની કઈ આઈડિયા નથી, વ
કઈ પણ, વેટ એન્ડ વાઇલ્ડ મેકઅપ.
ડર્ડ હભ હ અમે અહંયા પ્લાન બનાવ્યું હતું થી જવાનું છોકરી એ તો જગ બેસ કે આપડે પાનેલી જાશુ ને ત્યારે ત્યાંથી જાશુ એમ.
હા.
એટલે છોકરી કેતી હતી ઓફિસનો સ્ટાફ છે ને એમાં ગલ્સમાં. એ કે જ આપડે જઈએ કે?
હા.
તો, જગદીશ એવું કીધું કે આપડણે પાલી જઉું ને કે આપણે જાશું એમ, ત્યારે જઈશું તો પછી પાલી આવ એઈ આવ ન કઈ ને આપડે ગયા નહ અને આપડે
હા.
થઈ જતા તો એ ગયા નહી આપડે કઈ.
હા. હું તો અહીયા આપડે આવ્યો હતો ને મંડપમાં લાસ્ટ. એની પણ પેલા હું ગયો હતો વેટ એન્ડ વાઇલ્ડ હું ગયો ને ત્યારે અમે ફ્રેન્ડસ ગયા ત ત્યારે. સૌરાષ્ટ્ર નો બધા થી મોટો વોટર પાર્ક છે એ સારું છે ત્યાં એમ, ઘણી બધી રાઇડ્સ છે, પછી લેઝ રિવર છે ત્યાં, એવું બધું છે તે મજા આવે છે.
હા.
હમ. અમે પ્લાન કરીએ રાજકોટ જો આવીએ ને વોટર પાર્ક માં તો આવજો તમે પણ, કમલબેનને અમે પ્લાન કરીએ છીએ.
ક્રેશ કોર્સ
નહી કોમલબેન ને અમે પ્લાન કરીએ છીએ રાજકોટ ન જો મેળા આવે ને, વોટર પાર્ક જવાનું ત્યાં કે થાય તો તમે જઈ જમ.
હા હા. હા કરો પ્લાન. નકી થાય ને
હા તો નક્કી કરશું કઈક બુધવાર નુ નક્કી કરશું મેળ આવશે તો તો
રેટ નું અત્યારે ઓફર હોય ને એવું કઈ હોય તો થાતું હોય તો કરજો આ બાજુ હોય તો આવવાનું તો કેજો અમને અમે આવશું.
હા તે વાંધો નહી બેસ્ટ
ઓકે
યશુ શું શું કરે.
શું એ શું તો કાલે અહીંયા કાલે અહિયા બર્થડે સેલિબ્રેશન હતું.
હા-હા પરમ દિવસેને હા
કાલે હા-હા પરમ દિવસે તો
હા
અહિયાં આવ્યાવાતા તો યશવી ને કીધું અહિયા રહી જા મારી પાસે. સુવિધા છે સવારે પા છી જતી રેજે. તો એઈના માયની ને અ એને જાવું તું. એને જાવું તું ને મોઢું થોડું ઓલું થવા લાગ્યું હતું તો મેં કીધું આને લઈ જવાને આવવું છે તો ઈ બસ વય ગઈ ને આજ એના પપ્પા કેતા હતા કે હાલમાં એને કેટલી મનાવીવી પણ તે આવીવી નઈ.
હા સારું તો એને અહીંયા રેવુ હોય તો અહીંયા. રેવા દેવાય હમણાં. પછી તો
હા ત્યાં એ મેળી ઉપર હા એ તો છે જ ત્યાં મેળી ઉપર નેટ એને આવતું હોય ને એમાં કાર્ટૂન ને બધું જોતી હોય અને એ પવન ના ઉપર સુતા હોય એ બધા એન એના દાદા એટલે એને તેમજ જા આવે છે તો ત્યાં રહી છે.
હા તો સ્ક્રીન ટાઈમ નો ને એ બે એ બધું. હા એ તો વાંધો નહી પણ સ્ક્રીન ટાઈમ નુને એ બધું ધ્યાન તો રાખજો તું એમ થોડું ઘણું ક્યાં કે એ લોકો તો પછી થઈ જાય એવું હ ના-ના એ એ લોકોને નથી ખબર ઓકે. પ્રિનેમ કેટલો દેવું હોય. કેટલી ઉંમર ની છોકરી ને એ બધુ. એ કોઈને તો નહી જ ખબર હોય એ થોડુંક
એ નેય ખબર પડે જ છે. હા. એને ખબર જ છે ને મેં કીધેલી છે. અને એ ગાંડા થઈ જાય છોકરા ને અ આઈસ નેય આંખને નુકસાન કરે. એ કીધેલું છે. પણ, તોય એને બહાર નું બોવ. ખવડાવે છે એ લોકો કોલ્ડ ડ્રિંક્સ ને એવું.
હા. એ બી થોડુંક ઓછું રખાય એમ. હમ. એટલે એ બધું થોડુંક આામ હેન્ડલ કરાય આપડે, એમ જો ભાઈ
હા. હું જાઉં ત્યારે દે જોઉં ત્યારે કેતી તો હોઉ છું કે પછી જોય હવે, થાયએટલું કરું
હા. ક હા
હમ્મ ઓફિસે અમને જમવાનું કરી દીધું. ફ્રિ મા
હમ્મ સારું છે.
હા. હજાર રૂપિયા પેલા કટ થતા તા. અને હવે ફ્રીમાં કર દીધુ અ જમીએ એટલે અમારા કઈ કટ ના થાય.
હમ્મ સારું તો તો ખાલી નામ લખવી દ દેવાનું હોય એવું કેતા હશે ને ડેઇલી કે એવું કઈ નહી. ડેઇલી નામ લખવાનું કેવું કઈ થાય છે ને.
તારો અવાજ તો ના સંભળાણો ફરીથી બોલ ને.
એમ કહું છું કે ડેઇલી નામ લખવાનું એવું કઈ કહેશે ને એમ. જમવા માટે. હલો.. હલો..
હા સાંભળું
સારું ચાલ. બાઈ હવે. તો અવાજ આવતો નથી, આપડે તો હવે પછી કાલે વાત કરશું, ઓકે બાઈ.
સારું. ગુડ નાઈટ, બાઇ.